હેલો.
હેલો હેલો મીના કેમ છે? શું ચાલે છે?
બસ બધું બરાબર છે. તું કેમ છે?
હા હું એકદમ મજામાં.
આમ તો હું બરાબર છ પણ ગઈ કલે ગેસ સિલિન્ડર ખૂટી ગયું અને નવ મંગાવવું પડ્યું તો બધી એજ રામાયણમાં મારો ટાઈમ નીકળી ગયો બધો અગયારસો પચાસ રૂપ પિયા થયા ને દર મહિનની ખ્યાલ જ છે ભાવ વધે જ છે.
ઓહો હા મારે એ પ્રોબ્લેમ તો છે જ હું વિચારતી હતી કે એલપીજી સિવાય બીજું કોઈ ઓપ્શન છે કે નહી ખરેખર એ વિચારમાં હ પડી ગઈ હતી.
હા મેં થોડું સર્ચ કર્યું પેલો ઓપ્શન તો ઇન્ડક્શન ચૂલો છે એમ તો જે વીજળી ઉપર ચાલે છે ને મારી બેન વાપરે છે એ કેતીથી કે જયારે એવું કઈ ઈસ્યુ આવે ગેસ સિલિન્ડર રિલેટેડ તો આપણે ઇન્ડક્શન વાપરી શક કેમ.
અચ્છા ઇન્ડક્શન વીજળી ઉપર ચાલે એટલે પછી બિલ વધી જાય ને અને પછી પાવર કટ થાય તો?
હા એ સાચી વાત છે પણ જો તમારું યુનિટ રેટ ઓછું હોય તો સિલિન્ડર કરતા એ સસ્તું પડે એમ અમદાવાદ જેવી જગ્યાએ તો એક યુનિટ ના લગભગ સાત આઠ રૂપિયા છે, અને એક વારના રસોઈમાં એક અહ થી દોઢ યુનિટ જેવું જાય. એટલે દસ બાર રૂપિયા થાય અને સિલિન્ડર એક દિવસના ત્રીસ પાંત્રીસ ચાલીસ જેટલા રૂપિયા એટલા પડે છે એમ.
હા મે હિસાબ નો તો લગ કર્યો બરાબર છે અને આ બધા વાસણ ઈન્ડક્શન પર તો નથી ચલતાં ને મેં સાંભળ્યું છે કે કોઈ ખાસ હોય છે સ્પેશિયલ એના આવે છે?
હા આમ તો ફ્લેટ બોટમ ને લોખંડ કે સ્ટીલના જ વાસણ જોઈએ પણ એલ એલ્યુમિનિયમ ના ચાલે, પણ હવે એવું બન્યું છે કે ઇન્ડક્શન કમ્પેટિબલ કુકર પણ આવે છે, અને એવી ટ્રે પણ આવે છે કે ઈ રાખીએ આપણે ઇન્ડક્શન ઉપર, તો આપણે કોઈ પણ વાસણ રાખ રાખી શકીએ કોઈ પણ આપણા પાસે નોર્મલ હોય ને વાસણ ઈ પણ એના ઉપર રાખી શકીએ છીએ એમ.
હમ્મ બરાબર છે મને મન તો થાય છે આમ, પણ બીજું કોઈ ઓપ્શન છે સોલાર કુકર વિશે સાંભળ્યું છે વાપરી જોયું છે, મા મારા કરતા તારા મમ્મી પાસે સોલાર કુકર હતું ને?
હા આમ તો બોક્સ ટાઈપ સોલાર કુકર મળે છે તમે જોયું હોય તો, અહ બારે થી આખું એલ્યુમિનિયમ જેવું લાગે એમને તડકામાં મૂકી દઈએ આપણે તો બે ત્રણ કલાકમાં દાળ ભાત આરામથી થઈ જાય, રાતની રસોઈ પણ આપણે સાથે મૂકી શક કે એને બિલકુલ ફ્રી એમ, પણ વરસાદમાં કે રાત્રે ના ચાલે એનું એક ઈ ડ્રોબેક છે એને તવી પરાઠા ના તવી ઉપર જેમ આપણેે કેમ પરાઠા કરીએ, એવી રીતે એમાં પરાઠા રોટલી ના થાય બાકી સારો ઓપ્શન છે આમ તો.
અચ્છા, એટલે એમાં બેકઅપ તો જોઈએ જ એમ, એમ તો મારા કાકા છે ઈ ત્યાં ગામડે રે છે તો એ બાયોગેસ પ્લાન્ટ વાપરે છે.
ઓહ એ તો બેસ્ટ છે આમ તો ઘરનું રસોડો રસોડાનું કંઈ વેસ્ટ હોય શાકભાજીની છાલ હોય, કે આપણે ગાય નું છાણ નાખીએ એટલે જેમાંથી ગેસ બને ઈ જ ને અહ જે બાયોગેસ પ્લાન્ટમાં યુઝ થાય ઈ જ ને?
હા એટલે એના માટે છે ને પણ થોડું લાંબો પ્રોજેક્ટ થઈ જાય, કારણ કે એમાં એક તો જો આપણેે અહીંયા જગ્યાનો થોડોક પ્રોબ્લેમ હોય, અને પછી કંઈક કન્સ્ટ્રક્શન કરાવવું પડે એને ખોદાવીને ખાડો ખોદાવીને, અને પાછું રોજ છાણ નાખવાનું તો હવે ઈ છાણ માટે આપણે કંઈક કરવું પડે ઈ તો ક્યાંથી લઈ આવું, અને સોસાયટી લેવલ ઉપર થઈ શકે, સરકાર સબસડી પણ આપે છે.
આમ તો પી એન જી એટલે કે ઓલો આવે ને પાઈપ નેસ નેચરલ ગેસ, પણ ઈ ઈ પણ એક ઓપ્શન છે એમ અમદાવાદમાં અદાણી ગેસ ઘણી જગ્યાએ આપે છે, તમે સાંભળ્યું જ હશે અમદાવાદમાં કે આપણે હોય છે પી એન જી. તો ઈ પણ એક છે ઓપ્શન આમ તો.
હા હા હા એ હોય છે ઓપ્શન, એમાં છે ને અહ અમારી સોસાયટી આ વખતે જ બધા પાસે છે ને, સાઈનઅપ કરાવીને લઈ ગઈ એટલે અમે બધાએ છે ને અદાણી વાળાને કીધું છે કે લાઈન નાખી જાવ, અને બીજું ગુજરાત ગેસનો આવે છે અને એમાં છે ને મીટર ઉપર બિલ આવે છે બિલ તો ફિક્સ આવે, પછી તમે જેમ વાપરો એમ પછી વધે એમ, મિનિમમ બિલ ફિક્સ હોય, અને સિલિન્ડરની ઝંઝટ નહીં હા પણ લાઇન છે ને અમારા બધે નથી પહોંચી, એટલે હજી અમારા એરિયામાં આવતા વાર લાગશે હજી.
હા એ વાત સાચી હજી બધી હજુ છે ને એમ બધે લાઈનું પહોંચી નથી એમ કામ તો ચાલુ છે પણ કામ તો આપણ ખ્યાલ છે ને બહું સ્લો ચાલતું હોય, એટલે અને એક ઓપ્શન હજી એક છે કે જે ઇલેક્ટ્રિક હોટ પ્લેટ આવે છે ને. કે એને ઇન્ફ્રારેેડ કુકટોપ પણ કહેવાય પણ એમાં કોઈ પણ વાસણ ચાલે એમ ઈ મે ઓનલાઈન જોયું તું એમ, પણ વીજળી એમાં છે ને થોડી વધુ ખાય ઇન્ડક્શન કરતા ઇન્ડક્શન કેમ આપણે નોર્મલ કોઈ પણ પ્લગમાં અહ વાપરી શકીએ. આને અમુક પંદર થી વીસ વોલ્ટ વાળા સોકેટમાં નાખવું પડે એવું બધું છે એટલે થોડીક વીજળી વધુ ખાય છે એમ.
અચ્છા બરાબર બરાબર મારી પાસે છે ને, અમારું ફેમિલી આમ તો નાનું ને એટલે અમારી પાસે, ઓ રાઈસ કુકર છે ઇલેક્ટ્રિક રાઈસ કુકર છે પછી માઈક્રોવેવ પછી મેં એરફ્રાય લીધું નથી હજી, પણ એરફ્રાય પણ કામ મા આવી શકે, પછી મેગી ખીચડી બધું રાઈસ કુકરમાં તો હું રેગ્યુલરલી બનાવું છું.
હા અને માઈક્રોવેવ ઓપ્શન તો બેસ્ટ છે જ ને પણ એક તકલીફ તો બધે જ પડે કે રોટલી છે ને એ બધામાં નથી થાતી એમ માઈક્રોવેવ છે પછી આપણે જે બધા ઓપ્શન વિચારીએ છીએ, એમાં ખાલી રોટલી નો પ્રશ્ન આવે પણ રોટલી શાક માટે તો ગેસ કે ઇન્ડક્શન જ જોઈએ એવું છે આપણે જે ફાવી ગયું હોય ને પછી આપણે બીજા ઓપ્શન્સ ઉપર ટ્રાય ન કરી શકીએ એમ.
હા એ વાત સાચી છે, બરાબર છે એટલે મને લાગે છે પણ હજી થોડું આપણે ડિસ્કશન તો કરવું પડશે, કારણ કે અમ એટલે કારણ કે હું શું વિચારું છું કે હા જો તું ઇન્ડક્શન લેવાની હોય ને તો તું મને કહેજે કંઈ લિંકએ મોકલજે, તો અહ એમાં આપણે કરી જોઈએ કારણ કે મેં એક ફ્રેન્ડ પાસેથી એવું સાંભળ્યું હતું કે ઇન્ડક્શનમાં એક ધારો તાપ રાખીને તમે રોટલી કરી શકો, પણ ઉપસે નહીં પણ કરી શકો ખરા એમ. એટલે અહ આપણે ઈ ટ્રાય કરી જોઈશું તો શું બંને આપણે ન લઈએ કોઈ એક જણ લે ને હું ઇન્ફ્રારેડ લઈ જોઉં તું ઈ લઈ જો. તો અહ પછી રિટર્ન તો ક્યાં નથ થાતું એમેઝોનમાં રિટર્ન તો થઈ જ જાય છે.
હા આમ તો જો તારે તારે બ બિલકુલ ખર્ચો ઘટાડવો હોય ને તો આને જો સ તડકો સારો મળતો હોય, તો સોલાર કુકર ને ઇન્ડક્શન ઈ બે નો કોમ્બિનેશન આમ તો બેસ્ટ છે, કારણ કે અહ તમે જેમ વાત કરી એમ કે રોટલી છે ઈ આમ થઈ શકે ઇન્ડક્શન ની જે તવી આવે ને એના ઉપર ધીમા તાપે રોટલી શેકી શકીએ એટલે ઈ કોમ્બિનેશન તો બેસ્ટ જ છે. દાળ-ભાત સોલાર કુકરમાં મૂકી દેવાના અને ઇન્ડક્શન ઉપર થેપલા રોટલી કરી દેવાના એટલે આમ તો ગેસ જયારે આવી અછત ઉભી થાય ત્યારે બેસ્ટ રહે એમ આ ઓપ્શન.
અમારી સોસાયટીમાં છે ને અમારા જે સોસાયટી ના પ્રમુખ છે ને એણે બાયોગેસ માટે અરજી તો મૂકી છે આમાં અહ ગવરમહેર આને શું કહેવાય અમદાવાદ નગરપાલિકાને મૂકી છે કે અમે પણ કરવા માંગીએ છીએ એટલે એ અને જો પી એન જી થઈ જાય તો તો બહું બહું સારું તો તો બહુ જ સારું થાય.
હા બરાબર છે, અને સેફ્ટી પણ એક તો મહત્વની છે જ ને. એલ પી જી ના લીકેજ નો ડર ના રહેે ઇન્ડક્શન કે સોલાર કુકર હોય આપણે ગેસ દુર્ઘટના જોતા જોઈએ છીએ ને આપણેે ભોપાલમાંને જોઈ છે ને કેટલી એમ દુર્ઘટના બની જાય છે એમ ગેસ ને લીધે ક્યારેક આપણે આગ તો કેટલી જગ્યાએ લાગે, કુકર ફાટવાની શક્યતાઓ રે, પણ ઇન્ડક્શન કે સોલાર કુકર હોય એટલે એમાં આપણે એક તો ધ્યાન રાખવું ન પડે કે એને એવું ઇન્ડક્શનમાં તો જો ટાઈમરે હોય એટલે આપણે ટાઈમર રાખીને આપણા બીજા કામ કરી શકીએ સોલાર કુકરમાં તો ચોટવાની કે બળવાની કે બીક ન હોય એટલે ઈ એમ તો એક સેફ્ટી એ છે ને સમય પણ બચે આપણો એમ.
હા અને પ્રી-પ્લાનિંગ કરેલું હોય એટલે એમેય સમય બચે. કે છેલ્લી ઘડીનું આગ શું કરવું શું કરવું ના થાય પેલાથી નક્કી હોય, બરાબર છે. હું વિચારું છું કે પેલા બે હજાર નો ઇન્ડક્શન લઈને ટ્રાય કરું બે હજાર વોટ નું. અહ તારી પાસે કયું મોડેલ છે અથવા તું વિચારે છે?
હા મારી પાસે ઈજ છે પ્રેસ્ટીજ વાળું જે આવે છે ને બે હજાર વોટ વાળું, એક વર્ષની વોરંટી સાથે બાવીસસો માં આવ્યું હતું એમ, તો મને લાગે એ ઓપ્શન આમ તો પ્રેસ્ટીજ સારું છે આમ તો જોઈએ ને તો.
હા પ્રેસ્ટિત નું મે બહુ સાંભળ્યું છે મારા ભાભી પાસે ઈજ છે, અને અહ ઈ લોકો એવું જ કેતા હતા કે આ એક તમે લઈ જોવો એકવાર તમે પછી કે એવા વાપરતા થઈ જશો ને કે બીજું કઈ જરૂર નહી પડે.
હા એ તો છે જ અને સોસાયટીના ગ્રુપમાં પણ આપણે વાત કરીએ ને જો દસ ઘર ભેગા થતા હોય તમે જેમ કીધો ને કે કોમ્યુનિટીમાં બાયોગેસ માટે આપણે એપ્લાય કરી શકીએ સરકાર પાસે એમ જો સરકાર જો રેડી થઈ જતી હોય અને એમ કે કે હા ઠીક છે બાયોગેસ માટે આપણે આ આપણે અરજી કરીએ ને એમ કે અમારા એરિયામાં તકલીફ છે એમ, તો અહ અછત ઉભી થાય છે તો એ લોકો આ એટલે આપણે જે વોટ્સએપ ગ્રુપ છે એમાં જે વાત કરીએ એમ કે દસેક ઘર ભેગા થાત તા હોય તો એપ્લાકે એપ્લાય કરી શકાય એમ.
હા અમારે સોસાયટીમાં કરેલું છે એટલે જોઈએ હવે પણ એ બધી પ્રોસેસ થોડી છે ને ધીમી છે આમ પણ હાલના સંજોગોમાં છે ને સાવ અટકી ના જવાય એટલે ઇન્ડક્શન તો લઈ જ લેવાય એટલે ચાલ તો તારું ઇન્ડક્શન આવે એટલે કે જે. ચા પીવા આવી જઈએ અમે લોકો.
હમ્મ સાચી વાત છે પાકું તમે ચા ની ભૂકી લઈ આવજો ને હું દૂધ ગરમ કરું છું ઇન્ડક્શન પર ત્યાં ત્યાં સુધી તમે પહોંચી આવજો બરાબર ને.
બરાબર છે અને હા અને કોઈ લિંક હોય એમેઝોનની અ કેવી રીતના કોઈ તો લિંક પણ મારી સાથે શેર કરજે અને થોડા પ્રાઇસ આપણે કમ્પેર કરી લઈએ ને તો શું કે સારી ડીલ મળે ને તો વાંધો ના આવે. વે.
હા બરાબર છે સાચી વાત છે એ કરી શકાય.
સારું સારું ચાલ તો હ.
ચલો બાય.